હલો. હા જય શ્રી કૃષ્ણ. હલો જય શ્રી કૃષ્ ના કેમ છો હ અવાજ આવે છે?
હા હવે આવે છે.
હ કેમ છો?
બસ મજામાં કેમ છો તમે?
બસ બસ એકદમ મજામાં છું ઘણા વખત પછી વાત થઈ પાછી આપડે.
હા હા. શું ચાલે છે બીજું?
બસ બસ જુઓ હવે વેકેશન પડવાની તૈયારી છે. તો મને એમ થયું કે લો થોડીક બાળપણ ની વાતો યાદ કરી લઈ્યા. આજનો આપણું ટૉપિક છે. બાળપણ ની વાતો હો કરીએ.
હમ્મ વે વેકેશન બાળપણનું તો વે કેશન જ સૌથી વધારે યાદ આવે. અ અમણાં ના બાળકો ને એટલું લાંબુ ક્યાં વેકેશન મળે આપણને તો સરસ દોઢ બે મહિ ના નું વેકેશન મળતું. શું કરતા હતા અમે વેકેશન્સમાં
અમે વેકેશનમાં છીએને જો મામાન ઘરે જાય કે અમે પેલા નાના હતા ત્યારેતે આ સ્કૂલ ની બધ બધી એક્ટિવિટીઓ છે તે બધું કરતા અમે અમારી સ્કૂલ બહુ સરસ હતી તો ત્યાં આગળ બધી રમત રમત ને બધું સારું થતું અમારે
હમ્મ.
શેરીમાં તો રમતા જોયા. કોઈ દિવસ વેકેશન હોયએ એટલે ફ્રી હોઈ એમ તો પછી મામા ના ઘરે તો શું ખાવું પીવું અને શું મોજ મજા કરવી બસ.
હમ્મ, હમ્મ.
ચા નાસ્તો કરી અને પછી બહાર રમવા નીકળી છે આ તો. તો ગરમી હોય તો પછી ઘરમાં કાંઈ ને કાંઈ ગેમ રમીએ.
હમ્મ.
ચોઠા બાજુ છે કે એવું કાંઈ પણ ઘરમાં રમીએ અઠ્ઠીઓ છે ને એવી બધી ગેમ અમે લોકો રમીએ. અને પછી સાંજ પડે પછી બાર શેરીમાં વયા જીએ રમવાા ત્યાં પેલું એ લોકોનું પતપત રમવાનું આવે ને ચીપ્પી જેને કે જે પેલું ચોક થી પેલા સ્કવેર બનાવીને પછી એમાં રમે પત નાખીને પથ્થર નાખી ને પછી એમાં રમે તો એવું બધું મેં ગેમ રમીએ પછી ઊભી ખો બેઠી ખો ને એવી ગેમ રમીએ
હલો. હલો અવાજ આવે છે?
હેલો
હા અવાજ આવે છે ને?
અ ખબર નઈ નેટવર્ક છૂટી જાય છે કે શું વચ્ચે વચ્ચે અવાજ કટ થઇ જાય છે.
અત્યારે તો બરાબર છે ને આપડે. અત્યારે સંભળાય છે હવે
એકદમ એકદમ ઝીણો
હા અવાજ પહોંચી ન આવે છે આમાં હ એકદમ ધ્યાનથી બોલું કરવું પડે છે અવાજ થોડોક નેટવર્ક ન ઇસ્યુ હશે ખબર નહી પણ નિતર અવાજનું કઈ એવું હશે. એટલે અમે લોકો એવી રીતે કરતા એમ મામાને ત્યાં જઈએ તો આવી રીતે રમત ગમત બધું કરીએને એમ કરતા અમે સ્કૂલ ના દિવસો તો યાદ કરએ તો હજી આપ પણને એમ થ નાના હતા. ખુ સારું હતું.
હા એ વાત તો સાચી કારણ કે નાનપણમાં સરસ મજાનું આપણેે પોતાની ઈચ્છા ના બધા રમત ગમત ખાવા પીવાનું પછી ભાગા ભાગી સરસ મજાનું વેકેશન એટલે વેકેશન માં મજા આવતી એમ બધા બાળકો સાથે સાથે નીકળી આવતા બાર રજાઓના દિવસોમાં સાથે રમતા પકડદઓ સંતા કુકડી
ત્યારે કામનું ને ભણવાનું કઈ ટેન્શન જ નહોતું. ફ્રી એકદમ બિંદસ્ લાઈફ. ત્યાર આપણે એ ઘરે જઈને કઈ કર અત્યારની લાઈફ આખી અલગ જ થઈ ગઈ છે.
હવે તો પણ હવે હવે હવે એવું લાગે કે અ્યારે બાળપણ હોય તો સારું એજ સારું હતું. ત્યારે નાના હતા ત્યારે લાગતું કે ક્યારે આપડે મોટા થઈશું ક્યારે જોબ કરતા થઈશું કે ક્યારે કમાતા થઈશું ક્યારે
તમે વરસાદમાં મ બહાર નીકળતા વરસાદ આવે ત્યારે નાના હોય ત્યારે
એ જ.
હલો. હલો.
હાલ.
હલો. હા હવે આવે છે. હા.
હા હવે આવે છે. તમારો અવાજ બ્રેક થાય છે.
બ એકદમ પાસે હલો હવે અવાજ આવે છે?
હલો.